જય શ્રી ક્રિષ્ના.
હા.
તમે શું કરો છે?
મું રોટલી ખાઉં સુ.
અહીયાન ખાવી નથી છે રોટી.
હમ, કામ કર્યું છે ને. તો બે ફ્રીમ એમ ગઈ છું.
ખઉં છું એ
હા ના એ દું કરી છે, અ ફ્રી વશ
હમ, તો તમે અત્રરું લેટ ખાવં છું એમ
હમ
એટલે મેં, તો નોગજાઈને ખાઈ લીધી છે. હા, નવ બજાનું ખાઈ લીધી છે મેં તો હલો
ખાવાનું શું માણયો
અડલે આ એટલે આલુ, આલુ નુ શાક અને, રોટલી બણાઈ
મારે ભી આલુ નુ શવાગ બનાઈ, હ રોટલી બનાઈ
હમ સરા
હમ
તમે આયા કની છે, તમે કે્યા છો ને કે હ શોભામાં આ છુ હ
સુમાં હાચી પેરા ખજ શામી આઉં
અચ્છા, સામનો આ છ કે
હમ.
જરૂર હાંસી
હમ.
એટલે હું એ કટે જવાનું સોસરું છું અનેટ સેલ લાગી છે, ને સાડિયાનું
હમ.
અજને લેવા જ આવડું છું.
હમ, ઓર
હમ
સબ શું, કર રહ્યા
શું નહી, એટલે હું સાડીના ફોલ લગાવું છું.
હવે શું કર્યો હલો
અમ
શુભરી યો
શું ની, સાડીનો ફૂલ લગાવ્યો છું.
હમ. ઓલ, સબ શું કર્યા
હો સાભાણે, ભ શું છે મા તોત્ર બોલશાલી કોની છે. એટલે અમે, મા તું બોલું કોને શું
ભૈસા પગારયાસે?
ના અહીંયા, ના જારસી ના ધોના
હમ
એટલે જાઉું કે કોને જાાવું, મારે શું સાય મારે શું થાય હેકના
હા.
એટલે, જાદવ હુંસાર બન ગય છે.
ક્યાંમ હોયો
કેમ નથી, હોયો છે. એટલે ખાન, ખાન મારા તે થામળો આલી કાલે કે
તમે બી રેણ દો
અયાની કનુસે અબ અ અયાનુ કનુસે
હમ
એટલે અહીંયાનું કરવનુછે હું કઈ ન કરું હું કઈ નોકરાણી થાય છોડી છે એટલે મારા મમ્પાે બેસી થોડીને દઈ એમય ઉસાબણ સં હચાર કઈ ન હતી. એમ કે છે કે આખો વખત હું જ કરું છું. એટલે માં કે છે ઘણામે હોતી રે છે. એટલે આ એ કરે છે હું ઉતરું છું.
ઠીક છે માવરું પડ્યું છે? ઓ તો પૂરો કરસે માગ પ્રુષ વત પ- -
મારે શું છે. એટલે મને ક્યા દેન રહેણું છે એટલે હું તો જાઉ છું. તો બે ધરણ બાદ હું તો જાઉ છું.
એમ.
એમ જાઉ છું ઉદેપુર રહેશુ હું એટલે કઈ લેવા રેશુ? અને એબ્લાટ કર છે મારો. ખૂબ કર છે ખૂબ. ટિમ દેખલો ના તો તમે થઇ જાય અનકર છે. મા તો દમઘુટ છેઈને હલોલો.
તાકી છોટી બહેન કે તો અચ્છું સે. ભૈસઈ કોઈની છે ને?
હમ એટલે મારું દમઘુટ છે ડમ.
મસ્ત રહેવે સેવા તો
કેમ કેજું?
છોટી બેન- -
હમ્.
લવશબેન- -
હમ એટલે તુંસાર પણ છે.
મણ કે તું હે- -
કેમ કેજો- -
મ કે તો બેૈસા જ છે નહી તો?
શું કેજું?
એ લશિયા બેન- - તો પૈસા છે ન તો ફોન લડાાયા કરશે હલો- -
હા હલોો.
હલો.
હા બોલશે.
અરે હું કેું શું કે લવશા બેંક તો- - પૈસા છે સઈ ની- -
હ તમે શું કે છો?
હલો.
હા, બોશે.
અ લવશા બેન કે તો પૈસા છે, નને તો લડાાય હોવે નને- -
હા, એટલે, એટલે એજ કરે છે, કઈ કેમ- - પત્રરુ કામ કરશ, તો કે? ઓ મામ જેન સઈતી, દેવે સઈતી દેવે- -
હમ.
તમે બોલો ને આબી સુઈ, જાઓ.
ક મુડ, લાગસિયાણા ક્યા? કેમ મુડ લાગક્ષી, આ કે- -
તો સાસુજી ક કે ન, કે લ કે?
કઈ કેવશે કોઈ આપણી, બેટી ન કેવશે કે- - આની દીકરી ન કોઈ કેવું છે, કે
ગલત વતું કેનું કરશે.
કોણ, ક્યા વિશે
તમે બોલે કે.
કોઈ, ન કેવ છે.
તમે તો, બોલતા હસી.
કેમ, કે છ.
તમે તો કેતા, હે ગ
હલો.
હલોો.
હા, બોશ
અરે, તમે તો બોલતા વહીસી.
હ કઈ, ન કહેશુંમા તો ને મા તો દુખસુંત ના છું.
હમ્મ.
અહંયા, ન કન અને જંગલ શું છોટું એમ લાગ્યું છે, એટલે અને જ લાગડ્યું છે, જેલ છેને, જેલ યાં લાગર્યું, છે.
હમ્મ.
અ એમાં કનાનુ હડાનુ છે.
તમારા, ઘર પણ કાલેજ છે.
છે, ગાના લાવશુ એટલે તો સબટના મગજમારી છે. હ
હમ્મ.
ભ જોો, ખાય મનઈ મા કાન છે, ઈ મુ મકાનો છે, એટલે કનાઈ નથી છે.
હમ્મ.
હમ્મ. એટલે મને ભી કાનું લગ્ન થાય જાય, ને લગ્નમાં જાઉ છુ. એમને ખૂબ તસવીર, લઈશુ હલો.
ફનમા અપલોડ કરશો, તો મમ્મી દેખશ.
હા, હા એું કરશું.
હમ્મ
શું ફોન મે કર છું.
હલો
ઓ તમારે ઠૂસ
ઠીક સે
ઠીક છેબ નહી, હોયા થ આઠસોએ હ ઓ રોટલી ખાઈલીીધી છે, કે
હલોો
ટોટલી ખાઈ લીધી છે, કે
હલો
હલો હલો, હલો
હલો
હલો.
હલો.
એમ કેજુ રોટલી ખાઈ લીધી છે, કે
હા, રોટલી ખાઈ લીધી છે.
સુું બણાયુ
આળુ સાોગ બનાાયું, રોટલી બનાવી
સ
સુબૈનું ઉટન, કાવ્યસ કર છું, હવે ફ્રી વેવ છુ.
તમારે શું છે, હ તોુ હોટલે પાંચ બજેથી સાડા પાંચ બજેથી ઓટલી છે. એટલે જઈ વગતરી સાાલસું ચાલસું છે.
હુ તો અતરું બેગુ કોની ઉઊઠ છુ, સાત બજે ઊઠી છ. રોટલી બનાવે, વાટકા વાટકી ધોવે
હમ
ખાવાનું સાક બણાયું નાઈ, ધોઈ કરીને, કપડાં વપ કપડાં ધોઈને, અ બે ના ના રોટલી ખણ અભ પ્રીવેેજ
સા
ચલોો ઠીક હે.
જી, રકું બાય
ઠીક, એ
હા, ઠીક હૈ.
બાદ, મે વાત કરશું